હ
હલો.
બર જર
હલો.
વા
હ તો તમારો આવાજ હા બસ અવાજ સંભળાય છે મિત્રો.
હા શું કરી રહ્યા છો.
કઈ નઈ મિત્ર ઘરે જમીને પછી થોડુક આરામ કરું છું મિત્ર.
હલો.
તમે શું કરો છો મિત્ર.
કાઈ નઈ હું પણ આરામ કરો.
વાતાવરણ કેવું છે મિત્ર. તમારો અવાજ નથી સાભળાતો મિત્ર.
અ મારો અવાજ આવતો સામને.
હા આવતો તો આવાજ.
તો પણ તમારી સાથે
હીદ હ જંતર કેવીલા જંતર જંતર. હલો. તમારો અવાજ નથી સંભળાતો મિત્ર- - હાલો.
હું થોડી ઘણી તમારા ઉપરથી માહિતી મેળવા માંગતો છું?
હા મિત્ર ચોકકસ- -
તો શું તમે જે નાના વ્યવસાય હશે ઉદ્યોગ હશે એના વિશે થોડી ઘણી- - તમે માહિતી- -
હા મિત્ર જે આપણા તમાર જે ટોપિક છે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગો જે છે. એના વિશે તમને જણાવુ તમને જણાવું જણાવુ તો સ્ટાર્ટઅપ એટલે- - જે- - ના વિચાર હો લોકો ના ઇ લોકો કોઈ ટોપિક પર કઈમ એ- - તયાપર વ્યવસાય કરવા માંગતા હોય જે કોઈ સમસ્યા અને અનોખ કોઈ લાગે છે તે ન- - મુખય ઝડપથી વિકાસ કરવો અને મોટા પાયે- - ગ્રાહકો સુધી પહોંચાડવાનું હોય છે. સ્ટાર્ટઅપની જે એ વિશેષતાઓ છે મિત્ર એ નવીન- - તારો હોય તો ટેકનોલોજી પર આધારિત હોય ઓછા મૂડી થી શરૂઆત થઈ શકે. અને ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા- - ધરાવતું હોય જોખમ વધુ હોય છે પરંતુ સફળતા તો મોટો નફો થઈ શકે. રોજગારની નવી તકો ઊભી કરે છે એમ કે આપણે જો- - હે તો આપણી આ- - જેમ કે જીરોલા છે મીસો છે. ગ્રેડ છે બોર્ડ છે ચોક છે- - ઘણા બધા ટાઈપ ના બધા આપ આસપાસવા મળતા હોય છે બધા સ- - ટપ છે મિત્ર અને જે- - ઉદ્યોગ આપણ જે તો ઉદ્યોગ એટલે કાચ માલ મછીનો- - એ માનવ શક્તિ નો ઉપયોગ કરીને વસ્તુ નું ઉત્પાદન અથવા- - સેવા પૂરી પાલનાય- - નવી મુખ્યથી છે ઉ નવી- - ઉત્પાદન નું વધારવ થિત- - દેશના આર્થિક વિકાસમાં ફળ આપવો નિકાસ વધારે- - આ ઘણા બધા જે છે એના છેના લાભો છે.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
શુ માઇક્રો ન્ડાસ્ટ્રી શુંખ વધી ગયુ- - લઘુ ઉદ્યોગો સ્મોલ ન્ડસ્ટ્રી મધ્યમ ઉદ્યોગો- - મોટા ઉદ્યોગો આ બધા જે છે મિત્રો ઉદ્યોગ છે તો- - તો આગળ મિત્રો તમે મારા આ પ્રમાણે જાણકારી છે. તમને શું લાગે છે મિત્ર?
હા તમે કહો એક- -
એ માટે જ છે કે જે લોકોને જે જરૂરિયાત વસ્તુ- - પછી એ પૂરી પાડે- - એ એમાં તમને ખબર જ છે કે જે નાનું ઉદ્યોગ રે- - કે નાના વ્યવસાય રહી એ જ આગળ- - ઉદ્યોગ માં પરિવર્તન થઈ જતું હોય છે તમને ખબર જ છે. કોઈ પણ જે મોટા ઉદ્યોગો છે એ એમને એમ મોટા ઉદ્યોગો નહી થઈ જતા. કારણ કે એ જે- - અ જે પણ એને વ્યક્- - સંભાળનાર છે એ નાનું નાનું એમ નાના વ્યવસાય- - કે જના એન ઉદ્યોગો- - અ જયારે એ લોકો ખોલે છે. પછી એ પોતે સમજે છે કે લોકોને શાને કેટલી વસ્તુની જરૂરિયાત કયા વિસ્તારમાં કેટલું બધું વસ્તુ જોઈ જે મેં આ વસ્તુ. બનાવતો છે તે કેટલીક જગ્યાએ એમ અ જઈ શકે કેટલીક જગ્યાએ કેટલું એનું વેચાણ થઈ શકે એમ બધી માહિતી. થી મેળવીને એ પછી તો પોતાના ઉદ્યોગ એમ શરૂ કરતો હોય છે આગળ જતા કારણ કે ઉદ્યોગ પછી એ નાા પાએ પછી હીનું. પ્રોડક્શન કરતો હોય ને પછી આગળ જઈને એ જે પણ કઈ વસ્તુ બને એની એની સારી કિંમત મળે એ પછી. વેચતા હોય મિત્ર એમાં એ વાત છે કે. કોઈ પણ આપડે ઉદ્યોગ. શરૂ કરીએ તો એમાં સાહસ લવું પણ ખુબ જ જરૂરી છે. કારણ કે સાહસનાત નથી તમને ખબર જ છે કે. કોઈ પણ આપણેે ઉદ્યોગ એ ખોલીએ નાના વ્યવસાય ખોલીએ. તો એમાં એવું નથી હોતું કે આપણને પહેલા આપણે જે ધારેલું હોય કે મને આટલી પેલા નું જે. હ જે પણ મને ક મેળવાનું હોય એ મહિના દરમિયાન મારે આઠ લાખ રૂપિયા. થવા જ જોઈએ તો એવું. સમય દરમિયાન એ પણ એમાં પણ ફેરફાર આવે કોઈ સમય આગ કોઈ સમય દરમિયાન આજે આપણને લાભ થવાનું હોય. એ આપણને માઇનસમાં. થતી જાય કોઈ મહિના કે કોઈ ન દરમિયાન જે લાભ હોય એ એકદમ આપણે ધારે રનામ હોય એવી વધુ પણ. કારણ કે તમને ખબર જ છે કે આમા સમય તો એવો છે કે કોઈ પણ વસ્તુ રહી અય સમય જ એનો હમ્મ. વૃતંગ શત છે. જેમકે સામને ખબર જ ચોમાસા દરમિયાન મન લોકો વાપરતા હોય તે સમય દરમિયાન વેકતી નુ વેચાણ થતું હોય છે. એની પછી ના દરમિયાન વેચાણ થતું નથી તો એ વાત આપણે સમજી લેવી છે. સમજી ને જે અનેવા ઉદ્યોગો છે એ બધા ચલાવતા હોય છે કારણ કે એ લોકોને ખબર છે કે હા શાના માટે જોઈએ ને તમને ખબર જ છે કે હા.
વધારે છે જેથી કરીને જે લોકોની જરૂરિયાત એ વધુ જોઈએ જેથી કરીને આપણે ભારત દેશ જે ઉદ્યોગો છે એ વધુ આવેલા છે તેને એવી વા ખબર જ છે કે જે આગળ લઈ આપણે જોવા જોયું પેલા હતો ને જયારે જે એ પરાવાના હતા તે તે એક સાયકલ પર લઈ ગયો જ્યારે આપણે આપણે તો અહીંયા તો જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનુ ખુબ જ સારી રીતે વધી રહી છે જેથી કરીને ઉદ્યોગોની અંદર પણ જે હમણાં મશીનો આવી ગયલી છે જેથી કરીને સારી રીતે હોલી માત્રામાં આવસાન સમય દરમિયાન એ લોકો જે વસ્તુઓ છે એ બનાવી શકે છે તો તમારે
અચ્છા જે સીમેંટ એના ઘણા બધા પણ ફાયદા છે મિત્રો જેમ કે સ્ટાર્ટઅપથી એ જગ્યાએ એક અ તે ટેકનિકલ કોસેપ છે મિત્રો સ્ટાર્ટઅપથી નવા નવા રોજગારો ન સર્જન થાય છે. તે ડેવિડલ કોન્સ્ટેપ જેના છે ટેકનોલોજી નો વિકાસ થાય અર્થવ્યવસ્થામાં વધારો થાય એ સ્ટાર્ટઅપથી જ લોકોને એ સ્માર્ટ રીતે જોબ મળી રહે છે વધારે એમાં કામ કરવું ઉ ન પર સારી એવી ઇન્કમ પણ લોકો મેળવી શકે છે. અને ઉદ્યોગો જે છે આપણે એનાથી દેશના ના જે જીડીપી છે એમાં વધારો થાય છે. ઔદ્યોગિક દેશ નું વિકાસ થાય છે. લોકો ના જીવન ધોરણમાં સુધારો થાય છે સરકારની જે ટેક્સ દ્વારા આવો ખે એમાં પણ ઘણો બધો એમને લાભ મળે છે ભારતમાં જે આપડે ભારત ભારત સરકારમાં જે ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા, એમ એસ એમલી એમ ઘણી બધી જેવી યોજના દ્વારા નવા ઉદ્યોગો ઠીકને ન દેવેને માર્ગદર્શન આપવામાં અસ્થાયી આપવામાં આવે છે. એ જોવા જઈએ તો સ્ટાર્ટઅપ પણ એ તો બંને દેશના આર્થિક વિકાસ માટે ખુબજ મહત્વપૂર્ણ છે. તમને શું લાગે છે મિત્રા?
હા તમે જે તમે કીધું ને એ સાચી વાત છે, કારણ કે જે આપડે ઉદ્યોગ છે, એ આપડા કોઇ પણ દેશની જે જી ડી બી છે એમાંહો વધારો કરે છે, અને એના માટે કારણકે જે એવા ઉદ્યોગ છે, કે એ લોકો માટે જે સરકાર છે એ પણ સપોર્ટ એ પાયા રૂપે મદદ કરતા હોય છે, કારણ કે એ લોકોને ખબર જ છે કે આ ઉદ્યોગથી એ લોકો ના જે લોકો છે, ભારત દેશ ના એ લોકોને હ રોજગારી મળે છે. જેથી કરીને એ લોકો એ વધુ એમ મહેનત ના કરવી પડે, જેથી કરીને એહો પછી એ જે એ ઉદ્યોગને થોડો ઘણો સાસ સહકાર આપે છે, તો એ સારી વાત કહેવાય, અને મિત્ર તમે પણ તમારો જે કીમતી સમય કાઢીને મને થોડી ગણી માહિતી આપી. એ બડલ હું તમારો આભાર માનું છું, કારણ કે તમે હું થોડી ઘણી મને માહિતી આપી, જેથી કરીને હું પણ હમ્મ હમ્મ, મારો હો નોલેજમાં થોડો વધારો થયો, તો તમારો ખુબ ખુબ આભાર.
ખૂબ ખૂબ બભાર મને આવી